કેમ છો?
બસ મજામાં કેમ છો તમે?
અમે પણ મજામાં જ અને આજકાલ તો તમને ખબર જ છે કે વેકેશન ચાલી રહ્યું છે તો જેથી કરીને ખૂબ વધારે મૂવી ને એવું બધું જ ઘરે જોયા કરું છું અને મને ખૂબ જ વધારે મૂવી જોવાનો પણ શોખ હોવાથી મેં ઘણી બધી એવી વેબ સિરીઝને એવું બધું પણ ઘરે જોયા કરું છું. હું તો શું તમે પણ મૂવી ન એવુ બધું જોવો છો કે પછી મૂવી નો તમને એટલો બધો શોખ નથી.
હા મને પણ મૂવી જોવાનું બહુ જ ગમે છે અને હું પણ એમ થિયેટરમાં એ બધી જગા મૂવી જોવા ફ્રેન્ડ લોગ હાથે જાઉં છે ને તે મને ગમે છે મુવી એટલે બધા ફ્રેન્ડો હાથે ફેમિલી ફેમિલી હાથે જવાની ખુબ જ મજા આવે છે. મુવીમાં તો એટલા અલગ અલગ પ્રકારની મૂવી હોય છે જેમકે એક એક્શન મુવી કોમેડી મુવી, રોમેન્ટિક મુવી, હોરર મુવી એનિમેેશન હવે ઐતિહાસિક મુવી જીવન ચિત્ર મૂવીમાં અલગ અલગ કેટલા બધા પ્રકારની મુૂવી હોય છે ને આપણને એટલે ફેમિલી સાથે જઈએ તો આપ આપણને કોમેડી મુવી એ બધુ જોવાની ખુબ જ મજા આવે છે ને આપણે બધું ફેમિલી સાથે એકાદ દિવસ વરસ. માં જોવું જોઈએ મુવી જોવા અને હામેં ટાઈમપાસ ભી થાય ને ફ ફેમિલી સાથે ફરવાનું બી થાય. હલો ફોન તો ચાલુ બતાવે મારા માં.